હેલો
હા હલો જય શ્રી કૃષ્ણ કેમ છો, બેન
મજામાં તમે બતાવ બેન કેમ છો.
મજામાં હમ હ બધા કેમ છ, ઘરમાં બધા મજામા
બધા મજામા
દીકરો દીકરી અમારા પતિદેવ ભાઈ સાબ
બધું બધું મજામા
હા છે દાદી પણ છેને, સાસુ મા
હા હા સાસુમા છે ને તે અત્યારે હા તમે વાત કર્યા તેમાં જોડે
એ વિશે તમે મને કીધું તો મને મસ્ત હસવું આવતું હતું કે જો કેવું છે હા
હા
હા તો દીસે આપડે આજ વાત કરતા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બધું હ
હા તમને વાત કર્યા હતા ને તે દિવસે
હા અત્યારે અમે બે હજાર અઢારમાં આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નવુ બન્યું તુ તો અમે અહીથી કે આપડા દેશ આવ્યા હતા તો તરત ફરવા ગયા હતા.
આવું હું હજુ સુધી ના જોયું.
તમે નથી જોયું?
ના નથી જોયું મારી બેહેન ગઈ છે તે જોયું છે. તેના ફોટો પાડ્યા અને બધું બતાવ્યું વિડીયો કોલ ઉપરથી બધું જોયું હતું તો મને પણ લાગતું હતું જયારે હું ત્યાં જઈશ તો જવાનું થાય તો જઈશ પણ ત્યાં નહી થયું. પેલા હું પણ વર્ષમાં એક જ વાર જાઉં છું ને પિ પિયર ઘરે
હા બરાબર
તો બે ત્રણ વર્ષ થી ક્યાં ના ક્યાં જવાનું પડે છે? તે બધા ભાઈ બહેન અને તેના પતિઓ એ સબ બધા મળીને જાઉં છું સગા સંબંધીઓ તે પેલા લાસ્ટ યર આપણે ઉદયપુર ગયા હતા. બઉ મજું આયુ.
બે હજાર પચીસ માં ગયા તા ઉદયપુર?
ઉદયપુર બે હજાર પચીસ માં ઉદયપુર તા પેલા મઈ માં ક્યારેક હું મઈ
કેવું હતું?
ગરમી જ હતી પણ પેલા ગુજરાત થી સારું હતું.
હમ
હમ તે પેલા અમદાવાદમાં બહુ બફારો હતો. ત્યાં સારું લાગતું હતું. અને બહું સારું પણ બાળકો મારી બહેનો ના નાના હતા. તે એમના કારણે બઉ થાકી ગયા, અને પરેશાન પણ થઈ ગયા.
હા અમે હું અ ગઈ તી બે હજાર અઢાર માં આ ખુલ્યું હા સ્ટેચ્યુ ઓફ અ યુનિટી. તો પછી નવુ નવુ ખુલ્યું અને અમે ગયા તો બધું મતલબ રેતી બાંધકામ એજ બધું ચાલું હતું. ખાલી એક યુનિટી એટલે એક પુતળું ને સ્ટેચ્યુ જ રેડી હતું એમ. બીજું બધું અ તું કામકાજ ચાલુ હતું. બાંધકામ ચાલુ કામકાજ ચાલુ એમ હવે જે કહે છે ને કે હવે સરસ થઈ ગયું છે. તો ત્યારે નવુ નવુ ખુલ્યું તો અમે ગયા હતા.
આટલું જોવાનું સારું ના લાગતું હતું હા ને
બોલો.
હમમ કેમ કે તે પહેલા મૂર્તી જ હોય ને સ્ટેચુ ઓફ યુનિટી.
હા.
હા. અત્યાર સુધી હવે પેલા સારંગપુર ગીયા તા. તે બસ કરાવીને અને પેલા જયારે ઉદયપુર પણ ગીયા તા, ને ત્યારે પણ બસ કરાવીને ગીયા તા. અત્યાર સુધી પિયુ સારંગપુર ગીયા તા પછી બીજા દિવસે આપણે રિસોર્ટ ગયા હતા. ગુજરાતમાં તે પેલી બોવ મજા જો મજા આવી ગઈ. ત્યાં મતલબ પેલા નાના જેવા હો વે હતા આપણે તો બધા રમતા હોય તે ગેમ મ્યુઝિકલ ચેયર આવું બધું જ ગેમ રમ્યા હતા.
હા સંગીત ખુરસી ને બધી રમત - ગમત
રમત - ગમત તે રિસોર્ટમાં મતલબ આખું દિવસ રિસોર્ટમાં રયા હોતા બો મજા આવી ત્યાં કે પેલાની જિંદગી જીવી લીધી કે નાના હોય તેવા બધા ભાઈ- બહેન તે બહેનો ના પતિ પણ તે બધે જ એક હાસ્ય પાડી તે એકબીજાને બધું બતાવતું હતું. હોય તે બો મજા આવ્યું ત્યાં તે ખાવાનું
હા.
હા.
વધારે જણા હોય તો વધારે મજા આવે એમ.
હમમ બઉ મજા
અમારે શુ થાય છે અમે અહીંથી આવીએ છીએ ને તમારા બધાની શાળા ખુલી જાય છે. અને વેકેશન પતી જાય છે.
હા.
અને હજી અ અમે પોહોચીએ અમારી શાળા બંધ થાયને તમારી ખુલે. એટલે પછી કોઈ વાર આવુ થતું નથી સમય ના અભાવને લીધે નોકરી ચાલુ, શાળા ચાલુ તો હજી તમારી રજાઓ પતી હોય. એટલે ઈ મોર્ય મૂળ કે સ્કૂલે શાળા એ જવાનું છે.
તમને જ્યારે અહિયાં આવો તો તમારા પિયરે ઘરે તો બધાનું ટાઈમ મેચિંગ ના થાય.
નથી થતું એટલે અમારે જાવાનું જ રહી જાય છે.
હમમ આવું થાય ને.
એટલે મજા નથી આવતી પેલેથી નક્કી કરવું પડે. પણ હવે અહિયાં લોકો કેવી રીતે કરે છે ધારો કે હું જ મારા અહંયા મારા મિત્ર કે કોઈ હોય કે તમે તમારા પિયર સાસરી પહોચો અમે પિયર સાસરી પહોચીએ. બે ત્રણ દિવસ રોકાઈ એ અહિયાં થી જો ટિકિટ ને બધું થઇ જાય તો થઈ જાય કારણ કે અહિયાં વાળા ને જ રજા હોય
આવું જ થાય ને
મેળ ના થાય એવું થઈ જાય
હમ આવું થાય છે
હા એટલે અમારું ફરવાનું દર વખતે વિચારીએ છીએ તો નથી થતું એમ
હમ
સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બાજુમાં પડે તો સવાર થી રાતમાં થઇ જાય તો પણ અમે ઘણા બધા જણા ગયા મસ્ત યાદીઓ છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી બડોદરા બાજુમાં છે ને
અ હા તો અમને નજીક પડે અમને ત્રણ સાડા ત્રણ કલાક સવાર ના નીકળા અમે નવ વાગના તો પહોંચી ગયા સરસ હજાના
હમ અત્યાર મારી ભાભી છે ને તે પણ ગઈ હતી તેના પીયર જોડે
હ હવે તો બધા કે છે કે બહુ સરસ બની ગયું છે અમે ગયા તો આટલું જ હતું રેડી તૈયાર હતું કે જ અમે જોયું તો હવે બધા કે છે કે બહુ સરસ બની ગયું છે હવે પાછા જઈએ તો થાય તો પછી ન નથી અ મેળ ખાધો હજી સુધી તો નથી મેળ ખાધો એમ બાકી તમે બધા મજામાં તો હમણાં તો જે મેં તમને વાત કરી હતી ને અક્ષય કુમાર નું વિડીયો પર છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી અક્ષય કુમાર વીડિયો તો તમે હા તમે યુટ્યુબમાં કરશો ને તો એટલું સરસ આવશે ઓગણપચાસ મિનિટ નો વિડીયો છે પણ બઉ સરસ છે અને મજા આવે એવું છે
હાઉ તમને મનેં લિંક આપીજો આપી દેજો
હા હું તમને હા લિંક મોકલી આવીશ તે જોવા જેવું છે અને મહિલાઓ મા ટે ઘણું બધું કર્યું મહિલાઓની રોજગારી માટે અને બધું સરસ એમાં છે એમ
હા તે પેલે બઈ કેટલી બધી યોજનાઓ કરી લીધા છે ને મહિલાઓ માટે કે બાળકો સુધી માટે
હા હા હા હા બરાબર છે એટલે હમ તો એમાં મજા આવે એવું છે
તમારા દેશમાં ક્યાં ફરવાનું કયું ફેમસ છે
મારા દેશમાં અ મસ્જિદ છે બહુ મોટી એક છે. અને અહિયાં બઉ સુંદર સુંદર દરિયા દરિયા છે બઉ સુંદર સું‌ આટલા અમારી રાજધાનીમાં ઘણા બધા દરિયાઓ છે અહિયાં મેન ફરવા જેવામાં અ દરિયાઓ
પાંચ મહિના તો ગરમી છે આપણેે એને જેમ પછી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ
ત્યાં જ મેન એ આકર્ષણ છે દેશનું અને જે મેં તમને કીધું એ છે મસ્જિદ છે અને પછી અમે રહીએ એના કરતા બાર કલાક દુર પછી એક શહેર આવે પાછું. બાર કલાક બાય રોડ આવે અ વિસ્તાર બહુ મોટો છે એટલે એ શહેર આવે. તો ત્યાં ચોમાસું થાય અહિયાં ચોમાસું ના થાય. તો લોકો જાય. પછી અમને આપણા દેશ વાળા ને એમ થાય કે આપણે જૂન જુલાઈમાં તો ચોમાસું જ છે ન કે ત્યાં ચોમાસુ થાય લિલોતરી થાય. અહીયાના જ ત્યાં ચોમાસું થાય કાલે પણ કોઈ ફોટા મુક્યા તા કે એટલે આ આ ઋતુજ છે આપડી જેમ જ ત્યાં ત્રણેય ઋતુ થાય. ચોમાસું થાય, ઉનાળો થાય, શિયાળો થાય. અને અમે જ્યાં રહીએ છીએ ત્યાં બે જ ઋતુ થાય. અ શિયાળો થાય અને ઉનાળો થાય. એટલે બે ઋતુ અમારા દેશમાં હું કહું ને બાર કલાક દુર જવું પડે.
આઉ
તમને આ બધું બતાવ્યું તે નયું નવું લાગે છે.
હા અહિયાં વરસાદ ના પડે પછી હવે ત્યાં જવું હોય તો હવે અમે અ ઓગસ્ટ ઓગસ્ટને આવતો અમે એ એની ઋતુ તો છે જુલાઈ ઓગસ્ટ પણ હવે તો શાળા ખુલી ગઈ એટલે જો પાછી રજા પડશે અહિયા ના અહિયાં ના જ પાછા તહેવાર ની રજા આપે ને વધારે તો
અહિયાં કેટલા દિવસ ની રજા મળે છે મહિનામાં?
મહિનામાં તો છોકરાઓને તો શાળામાં છે શુક્ર - શનિ તમારે કેમ શનિ- રવિ હોય.
શનિ રવિ અને પેલા વર્ષમાં
વર્ષમાં જૂન જુલાઈ પૂરા બે મહિના મળે.
બે મહિના.
તે એમનો પણ સીબીએસઇ કોર્સ છે તો આનો પણ પેલા સ્કૂલ ચા ચાલુ થઈ જાય પછી વેકેશન મળે પછી ફરીથી ચાલુ થાય.
હા તમારી જેમ એપ્રિલમાં નવું ધોરણ ચાલુ થઈ જાય નવું વર્ષ ચાલુ. થઈ જાય પછી અમારે સૌથી મોટો ગરમ ગરમ ઋતુ હોય તો જૂન જુલાઈ એટલે અહિયાં જૂન જુલાઈ રજા મળે.
અચ્છા આઉં
એવું એટલે હવે અમારી શાળા ચાલુ થઈ ગઈ રવિવારથી હવે આજે અઠવાડિયા નો અંત એટલે આજે અલગ આ તમારે કેમ શનિવારે રાત્રે હોય કે ક્યાંક બહાર જવું હોય કે કોઈ હ સંમેલન રાખવું હોય સ્નેહ સંમેલન એવું બધું રાખવું હોય તો ગુરુવારે રાત્રે કે શુક્રવારે રજા છે નોકરી ધંધા શાળા એમ એવી રીતે હમ્મ હવે તમે મને કરો ભલે પરસો હમણાં તો હ રાત
હા હા હું કરું છું તમને
મેં નંબર કાલે નાખ્યો હતો જોઈ લો્યો ભલે
હા હા હું કરું છું તમને